હેલો.
કેમ છો?
બસ હું એકદમ મજામાં છું તમે કેમ છો ઘણા ટાઈમ પછી તમારો કોલ આયો.
હા હું પણ છે એકદમ મજામાં છું ઘરે ત્યાં બધા શું કરે છે. શું ચાલે બધું કઈ નવીનમાં છે કે શું આજે કેમ
અરે ઘરે તો બઉ બધા એકદમ મજામાં છે તું કેમ છે એ કે ને હું તો બસ એમ જ વિચારતી હતી કે આગામી વેકેશનમાં ક્યાંક બહાર ફરવા જઈએ. એટલે તો તને મેં ફોન કર્યો આજે
અરે હું પણ એવું જ વિચારતી તી કે લાવો ક્યાંક જઈએ ફરવા અને તારો તો આપલામ તો બઉ મસ્ત છે મારા પણ બહુ મન છે ક્યાંક મસ્ત જગ્યાએ ફરવા જવાનું કેમ કે ઘણા ટાઈમ થી આવે ઘરે ને ઘરે ઓફિસ નું કામ ને વર્ક આમ એકદમ થાક લાગ્યો છે તો ક્યાંક બાર જઈએ તો આપણ માઈન્ડ ફ્રેશ થઈ જઈએ તો તું મને કે ને તારા મગજમાં કોઈ ફરવાલાયક સ્થળો જ છે
હા હું તો વિચારતી હતી કે આપણે આ વખતે હેને આપણું ગુજરાત જે પ્રોપર એક્સોલ કરીએ કે જેમ કે જો આપણેે કુદરતી સૌંદર્ય શાંતિ જોતી હોય તો સાપુતારા કેવું રહીશે ચોમાસા પછી તો ત્યાંનું વાતાવરણ એકદમ અદ્ભુત જ હોય છે ખબર છે ને તને તો
અરે વાહ સાપુતારા તો બહુ બેસ્ટ જ છે કેમ કે સાપુતારણા છે એકદમ મસ્ત ગુજરાતને સૌથી આવેલું છે અને ત્યાં છે ને અં સતપાક ની કરીને આ નદી પણ આવેલી છે અને સાપોની નદી કેવાય હ એને અને એ તો બહુ મસ્ત વાતાવરણનું બહુ સરસ હોય પણ એ તને ખબર છે ને કે કચ્છ ન રણ જોવાની પણ બહુ ઈચ્છા છે તો ખાસ કરીને જયારે આપડે ત્યાં રણોત્સવ ચાલતું હોય ને ત્યારે ત્યાં સફેદ ચંદ્ર નો પ્રકાશ પડે ત્યારે એ નજારો પણ જોવાની કઈક મજ હજ લગ હોય છે કેમકે કચ્છ ન રણ ન તો ઈ ઉત્સવ જ મોટો હોય દેશ વિદેશ ના માણસો પણ ત્યાં આવતા હોય છે સાચ ને માલું
હા યાર આ તો તારી સાચી જ વાત છે એકદમ કે કચ્છ નો રણોત્સવ તો ભવિષ્યમાં પ્રખ્યાત છે ત્યાં તો આપણે આપણા ગુજરાતીની સંસ્કૃતિ જોવા મળે છે અને હસ્તકલા એના સાથે સાથે આપણને સ્વાદિષ્ટ ખાવાનું પણ એક જ જગ્યા એ મળી રહે છે તહેવાર ની વાત નીકળ નીકળે જ છે તો નવરાત્રી પણ આવી જ રહી છે એ તો તને ખબર જ છે ને તો મેં કીધું લાવ ને આ વખતે શું નવરાત્રી નું છે
નવરાત્રીમાં તો આપડે જોઈએ કે એ તો કઈક યાર તો આા વર્ષ નોબેસ્ટ મારી ફેવરીટ નવરાત્રી નવરાત્રી માં તો મને બહુ ગરબા રમવાની બહુ મજા આવે છે અને જોઈએ આપણે જોઈએ તો અમદાવાદ કે વડોદરા નગર બરવવાની તો કઈક અ તને ખબર હો ને મજા જ કઈક અલગ હોય છે અને એ પણ દુનિયામાં ક્યાંય નથી આવતી આ મુજબ તો આ વખતે આપડે ને નવરાત્રીમાં તો કઈક ધૂમ જ મચાવી છીએ
ચોક્કસ નવરાત્રીમાં તો ગરબા ગાયા પછી તો શિયાળા ની શરૂઆત થાય એટલે આપણે કચ્છનો પ્લાન પણ પાકો કરી નાખી કે ટિકિટ અને બાકીનું બુકિંગ આપડણે ઓનલાઈન ચેક કરી લઈશું તારો શું વિચાર જઉું જ છે ને આ તે આપણે
હ હા મને તો ઈચ્છા છે જ જવાની એટલે તો મેં તને. કોલ કર્યો કે. અ તને કવ તો પછી આપડે આખું ફ્રેન્ડ સર્કલ નક્કી કરીએ. કે આપડે જઉું એમ. એટલે કયા દિવસે જવું બાકી જવું છે એ તો ફાાઈનલ જ છે. તો હે ને તો આજે હું સાંજે છે ને થોડું રિસર્ચ કરીને તને હું નીકળતો હ ને. પણ હા જો આજકાલ હ ને તું આમ ધ્યાન રાખજે ઓનલાઈન બુકિંગ તીવ ને સાવચેત રહેવું પડે તને તો ખબર જ છે. કે આ અજાણી લિંક ઉપર કઈ ક્લિક કરવાનું નહી તું ધ્યાન રાખજે.
હા એ તો એકદમ બિલકુલ સાચી વાત જ છે તારે કે આજકાલ તો બઉ બધું સાયબર ફ્રોડ વધી ગયો હે. અને હોટલ કે ટિકિટ બુક કરતી વખતે પણ ક્યારેક કોઈની સાથે આપે બેંકની ઓટીપી કે ઘરનું સરનામું કે આપણી પર્સનલ વિગત શેર નહી કરવાની બુકિંગ હંમેશા ઓફિશિયલ વેબસાઇટ પર થીજ કરવાની. બને તો આપણેે ઓફલાઈન પણ કરી શકીએ છીએ. એટલે બને એટલું ધ્યાન રાખવાનું કે કોઈ સાથે કોઈ પર્સનલ ડિટેલ સેટ ના થાય. અને આપડ એ પણ કઈ ફ્રોડ ન થાય આપણી સાથે પણ.
હા એ વાત તારી સાચી છે અને હું એવું વિચારી રહહી છું કે આપડે ઓમ તો જોઈએ તો આપડે ગુજરાત ના સ્થળો તો આપડે બધે જઈ વા છીએ હરેક. અ મોટો લાંબો એવો તહેવાર આવે પછી આપણે વધારે રજા આવે હ આઠ દસ દિવસની દિવાળી આવે તો આપણે વધારે રજા હોય ત્યારે તો આપણે બધા સાથે મળીને ફેમિલીરે જતા હોય પછી આપડ મિત્ર સર્કલમાં આપે જતા હોય તો હું એવું વિ વિચારું છું કે છે ને આજ ખેરે આપડે કક આપડે ગુજરાત બારે ફરવા જાય તો વધુ મજા આવે એમ મને તો આમ હને કાશ્મીર નેસ્ સુુરી ને ઈ જગ્યા એ મને એમ થાય કે આપડે એ ને એકવાર બધા ભેગા થઈ ને આપડે ઈ સાઈડ આપડે જઈએ તો તાર શું કેવું છે?
હા યાર એ તો તારી વાત હા સાચી છે મારે તો હે ને દરિયા કિનારે જવાનું મન હે. હાલ તો ગરમી બહુ વધી રહી છે તો મેં કીધું આપડે એકદમ દરિયા કિનારે જઈ તો! અ નાહવાની પણ મજા આવે અને દરિયાનું વાતાવરણ કેવું મસ્ત હોય છે. યાર આપડે નેક્સ્ટ વખત ગયા ત તને યાદ છે ને કેટલી મજા આવી હતીને કેવીું એન્જોય કરી રહ્યું હતું આપડે બધાએ. તો હાલ ને આ વખતે પણ આપણે સાથે સાથે ત્યાં પણ એકાદા બીચ પર જતા આવી શું કેવાનું તારું?
તો બીચ પર જવું હોય તો આપણેે અહીંયા ગુજરાતમાં જ જઈ શકીએ છીએ. તો આપડે એવું કરીએ તો કે આપડે દર્શન પણ થઈ જાય તો આપડણે શ્રી કૃષ્ણ મંદિરે જ વયા જાય તો? તો આયિયા પણ તને મજા આવશે એમ દર્શન ના દર્શન પણ થઈ જશે. અને એટલામાં આપડે બધું ફરી લસું ને આપડે તો અહીં વહી જાય. કે તારે બીચ ઉપર જ જવું હ અ્યાં પણ હમણાં નવો બીચ બન્યો છે ને. તો બધા બઉ મેં નથી જોયો. પણ બધા બઉ કે છે કે બહુ સરસ છે એ સ્થળ એટલે મજા આવેવું છે તો. તું કેતી હોય તો આપડે યાંનું કન્ફર્મ કરીએ.
હા એ તારી વાત તો સાચી મેં પણ હમણાં સાંભળ્યું તું કે મારા સર્કલ માં એક મારી ફ્રેન્ડ હતી ને તેજ મને આ વાત કરતી તી કે ત્યાં તો હે ને નવો બ્રિજ બયનો હે એના પેલા તો બધા બ્રિજ ત્યાં હતો જ નઈ તેમાં હે ને અસ્ટીમ હુંરકામાં બેને જ લઈ જતા હતા પણ હવે તો બ્રિજ થઈ ગયું હ તો ઠેઠ મંદિર લગીને ગાડી જતી રે. તો મારો પણ વિચાર એવો હે કે જે ચલ ને સાથે જતા આવી. બીચ પર ફરી એ લેવાય અને ભગવાન ના દર્શન પણ થઈ જાય. અને સાથે સાથે તને ખબર હોય તો ત્યાં તો વાસણ ને ઓ પેલા દરિયાઈ સંખ ને એ બધું બઉ મસ્ત મલે હે ઈ તન ખબર હે તે જોયું હે એવું
દરિયાઈ શંખ તો મેં જોયા હે પણ હું ઓમ કઈ ઓમ નથી નથી રિયલમાં નથી જોયા હું ત્યાં છે ને ગઈ નથી હું બીચ ઉપર તો હું ગઈ જ નથી અને ઈ કીધું ને ઈ વાત ની તો મને ખબર નથી ઓમ મને ખબર હે બધા વાતો કરતા હોય પણ મેં હાથમાં લઈને જોયા નથી કે ઈ યા શંખ કેવા મળે હે તો યાનું વાતાવરણ પછી યાના શંખ ને એ બધું કેવું હોય મારે ને મંદિર માટે એક છે ને અમારે મોટું મંદિર હે ઘરમાં તો ઈ મંદિર માટે ને મારે એક શંખ ની ઓલો શંખ તો હે ને હાવ એટલે હાવ હવે તો કઈ અ થાતું જ નથી અવાજ જ નથ આવતો વાગતો નથી તોમે હે ને તો નવો એક લઈ લવ એમ તો મને કેને એ કઈ જગ્યાએ એ હોય તો આપડે હારે જાય તો તું મને લેવડાવી દયજે યાંથી
અરે યાર જ આપડે મંદિર માં એજેટ થઈ ને મંદિરમાં જઈને એના એકઝેટ હે ને પાછળનો જે મેન ગેટ રહ્યો ને મેઈન ગેટ પર નહી મળતો પણ પાછળ નો ગેટ હોય ને ત્યાં પાછળ ના ગેટની પાછળ જ સામે એક મોટી શોપ હે એમાં બઉ મસ્ત મોટા મોટા શંખ મળી રેહે અને તને ખબર હોય તો શંખ તો મળે હે પણ આપણને એ ટાઈપ ના નાના નાના કી પણ મળી રહે શખ ના અને શંખ ઉપર હે ને આપણું નામ લખ લું હોય કે ભગવાન નું નામ લખવું હોય ને તો ઈ પણ લખ દેવામાં આવે હે મારો તો એવો વિચાર હે કે આખે રહીને ગણેશ ચતુર્થી પર મારે એક ખાસ શંખ લેવો કેમકે અમે તો અહી ગણપતિ બાપા ને બેસાડીે હી ને અમારે તો આરતી પૂજા કરી તો શઘ હોય તો કેટલું સારું રે
હા એ વાત સાચી હે પણ હું તો એક શઁખ લઈ માંરે પણ લેવો જ છે અને હું શંખ ઉપર હે ને શ્રી કૃષ્ણ લખાવાની હું યાં થી લેવું હે ને એટલે અને યાંની બજાર તો બધા કેતા હોય બહુ મસ્ત હે બધી વસ્તુ આપણા અ આપડી પણ બધી વસ્તુ મળી જાય ઓર્નામેન્ટસ ને બધું ત્યાંથી મળે ને બજાર મસ્ત આમ બે શેરીમાં ડિવાઈડેડ છે અને અ્યાં કેતા હોય છે કે બજાર બહુ સરસ છે તો આપડે જઈ આવીએ ત્યાં બીજું શું હોય
હા યાર બજાર તો એટલે મસ્ત સરસ હે પણ તને હજી ખબર નહી હોય કે તે મંદિર નો પ્રસાદ ખાવાની તો કઈક અલગ જ મજા હે એટલી મનને શાંતિ મળે નહ ત્યાંનો પ્રસાદ ખાધો એટલે એ તો દુનિયામાં એવી કોઈ સારી વસ્તુ નહી હોય પ્રસાદ જેવી તો એટલો મસ્ત સરસ પ્રસાદ હે ને ભગવાન ને ભોગ ચડાવવામાં આવે અને પછી જે કોઈ દર્શન માટે આયા હોય ને એને પ્રસાદ પણ ખવડાવવામાં આવે આ વાત ની તને ખબર છે
. હા એ તો મને ખબર હે અને તને એઈ ખબર છે અહં ઓું મોક્ષ દ્વાર ને સ્વર્ગ દ્વાર બે આવેલા હે અને એ હ ને ના ઓલો પેલો થા ઓલું આ નાની એવી જગ્યા હૈ એમાંથી ને એવું એવી કેહેવત છે કે એમાંથી જે પાક નો ઘર હોય ને એ માણસો હોય ને એમાંથી નીકળી હગ અને મેં તો જોયું હ ઘણા બધા હે ને અમુક અયાંથી નીકળી ગરકવાનું હોય પણ ગરકી પણ નથી શકતા એમ એટલે ઈ મંદિરની હે એવી માન્યતા ને ઓમનું છે ને ઓમ એક રીતે એ સાચું છે મેં એ જોયેલું કે આંખે ક્યારેક છે ને કોક નીકળતું નથી એવું બધું છે પણ હું જ ગઈ ને ત્યારે આવું બજાર કહે ને એવું કઈ નોતું ઘણો ટાઈમ થઈ ગયો ગઈ ને એને એટલે મને આ કઈ આઈડિયા નહોતા એટલે તે હારું કર્યું ત્યારે મને બાબતની બધી માહિતી આયપી. તો આપડણે જઈએ ને તો આજ કરીએ તો આપડણે ત્યાં પાકું જતા જ આવીએ.
હા, તો ઠીક છે સારું ચલ તો આપણેે પછી કાલે હું તને ફોન કરું અને મળીયે કઈ રીત ના આપડે બધું નક્કી કરું. ઠીક છે?
હા, હા તો તું બધાને જાણ કરી દેજે બરોબર.
હા, ઓકે બાય.
હા, આવજો.